હ હલો હમ અવાજ આવે છે મારે હમ અવાજ આવે છે
બઉુીરો બહત કમ આવે છે આવાજ તો ધીમું આવે છે તમારી આવાજ તો
એવું છે હવે ક્લિયર આવે છે.
ક્લિયર આવે છે પણ તમે થોડું જોરથી બોલો ને
હલો
હલો
હા હવે બરાબર આવે છે
હા હવે આવે છે
હા
સુ
બોલો કેમ છે. બસ છો તમારી સાથે શાંતિથી વાત કરું છું અત્યારે તો અને હાલમાં તો કોલેજમાં છુ.
અચ્છા સારી કેવા ચા પીતી
ચા તો અત્યારે ચા પીવી જ પડે ને કોફી ની ચા
ચા ભ આવે છે.
હા
પાલેજી ક મોટા મોટા બ્રાન્ડોના બિસ્કીિટો
હે ચાર એક લીપચા
પાલેજી ભાવે છે, કે મોટા મોટા ફ્રેન્ડો ના બિસ્કીટો હાડેસે બૂમર
હમ ના ના પાલેજી એટલે પાલેજી ના જે આવે છે કે ભાઈ અલગ અલગ બીજા આવે છે એ બધા
અચ્છા હ એકલી ચા એકલી ચા ના પીવાય એકલી ચા ના પીવાય એટલે કહુ.
કેમ છું વાંધો કઈ
એકલી ચા ના પીવાય મતલબ હેલ્થ માટે તો ખરાબ છે, એકલી ચા તો
હ હા
હમ એકલી ચા તો ના પીવાય ચા ખરાબ છે, હેલ્થ માટે તો મતલબ કોરી ચા ના પીવાય એમના સાથે ખાખ ખાખડો ખાઈ લીધો યા બિસ્કીટ ખાઈ લીધો ટોચ ખાઈ દીધો પણ એકલી ચા ના પી હોય.
અ
સું સોરી હા હલો આવાજ નહી.
આવે છે અવાજ હા અવાજ આવે છે. હ હું કરતામ હા બ તમે ચા પીઓ છો, કોફી કે ચા પીવ કોફી
ના ના ચા ચા ચા ચા કો કફી ભી પાવે છે, અગર મતલબ ચાય અગર ઓપ્શન હોય, ને તો બઈ ચાય છે હ અર્જેન્ન્ટલી અગર કોફી હો કે ચાય ચાય નથી બહાર જેટલે તો કફી પી લ પર ચા ઇઝ મેન્ડેટરી
હમ બરાબર છે, ન તો નક્કી નહ તમારું કોફી પી લ તમે તો ભાઈ
હા એ મરા કોલ્ડ કોફી નહીં હ હોટ
ઓ બરાબર
કોલ્ડ નહી કોલ્ડ નથી વાવતી મને હા મતલબ અગર બનાવી હોય, અગર ભાઈને બનાવી, મતલબ ભાઈને આપવી હોય બનાવીને હા તો એ બધું આપી દઉું પણ હું નહી પીતી આ કોલ્ડ કોફી તો
હમ હું તો કોફીર નહી પીતો
હમ.
પીયુ પણ ક્યારે બહુ ખાલી ઓપ્શન મળે જ નહી એક પી તો તરે જ ક્યારેય નથી, પીતો
મેં બી તો એજ કીધું મેં બી એજ કીધું
તમે તો ઘરે તો પીવ છો ન જ ઘરે ન જ પીતો
ના ઘરે નહી, પર અગર બાર ઘૂમવા જાઉં ફરવા જાઉં યા વિઝિટ કરવા જાઉં કંઈ. કે અગર સોલો ટ્રિપ જાઓ ફરવા તો અગર માાઉન્ટ માઉન્ટ સાઈડ તો ચા થોડી થોડી એના ખબરથીવી આઈ પી છું જે મારા માટે ચાય આપશે.
પછી તો ત્યાં જે મળે ઇ જે મલા એ પછ પી લેવા. હા એમ ભૂકમાં એવું નઈ ગુજરાતીમાં કહેવત છે ને, ભૂખમાં ગાજરે હાલે એની જેવું.
હા અગર કોરી રોટલી બી આવે આપે ને ભૂખમાં તો હાક ખાઈ લેવાની નખરા ની કરવાના. બીજું કહો તમે.
બીજું તો શું કહીએે શાંતિ છે.
હ શાંતિ તો બધાને જ છે શાંતિ તો બધાને જ છે જીવનમાં તો
હમ.
કોઈ નો અડચણ નથી.
હમ
ભણ્યું કે નહીં ભણ્યું.
ભણી અત્યારે તો કઈ નથી કર્યું.
ના કોલેજનો વર્ક કમ્પ્લીટ કર્યો.
કોલેજ નો વર્ક પ્રોજેક્ટ કરવાનો હશે હજી એટલે એમ તો ચરૂ જ છે. એમ તો શરૂ જ છે પણ આજનું ટાસ્ક છે ને કોલેજ નું છે એ હજી કરવાનું છે એ રાત્રે કરી છે હજી.
આપણને રાતના ઇન્સાનો છે. સવારે ન બપ બપોરે ને સાંજે તો બસ ઇન્સ્ટા અને મોબાઈલ. પછી રાત્રે રાત્રે યાદ આવે છે. અલ આ પણ આપ્યું હતું કઈ.
અનેને આ કામ એ કરવાનું છે એક બુ આ એની જેવું થાય.
આ પણ કામ કરવું છે. પછી વિચાર વિચારવું આવે છે અલા આપણ હતું કઈ અકાઉન્ટમાં આપણે તો અમને તો ખબર જ નથી અમે તો ઊંઘ્યા હતા પણ પૂરા દિવસે
હમ.
વહી. ભલે લોકો કહે કે યાર યાર તમે ટોપર છો ટોપર છો પણ લાગે ન ત્યાં મારા શકલ થી હું ટોપર છું.
કામ તો છેલ્લી રાત્રે જ થાય છે બધું એમ
અરે આપ હા ભાઈ આપ હું છું ટોપર આમ નથી કેતી. છું ભાઈ પર શકલ થી નહી લાગતું હ કોઈ અગર મારાથી વાત કરે ને કોઈ કહે ભાઈ ભૂલ બ્રો યુ આર નોટ ટોપર તુ ટોપર નથી. ઠી હ પણ જે જ્યારે મારા માર્ક્સ આવે છે નેહીં રિઝલ્ટ રિપોર્ટ કાર્ડ આવે છે ને ભાઈ જે મારા પપ્પા અને મમ્મી શોક થાય છે. તું ભણે બી છે ક્યારે ભણતી
કેટલા નેવું પ્લસ આવી જાય છે.
હ અરે ન્યુઝ નઇન્ટ ફાઈફ અપ.
ભાઈ ભાઈ.
ટેન્થમાં મારો ફર્સ્ટ રેન્ક હતો
ભાઈ સા
બોલ પર્સન્ટેજ બોલ કેટલા હતા મારા
કેટલા
ચક્કર મત ખાઈ મ જાજો હા ચક્કર મત ખાજો નાઇન્ટટીી એટ પોઈન્ટ સેવન્ટન્ટી ફઇફ
ઓ હો હશ
મીન્સ નાઇન્ટટી નાઇન
હા
નાઇન્ટી નાઇન આ હતા
તો આવવું બધું કરવાનો ટાઈઇમ મળી જાયશ
ફસ્ટ રેન્ક હતી મારી પણ નહીં આ શું આ મારી ઈચ્છા નથી આ બધું કરવાનું પણ શું આ તો મારી મમ્મી ન જોઈન્ટ હતું હું સિંધ ક તો સિંધી છું ને, તો એટલે અમારે સિંધી ના ચાલુ હતું. તો અમે તો ભૂલથીએને કે બોલ આ ગુજરાતીમાં જોઈન થયા તો પછી મારી મમ્મીને ગુજરાતી તો નથી આવડતી આવડે છે આવડે છે આમ નહી કતી કે હા ભલે અમે ગુજરાતમાં જ રહ્યો છો આવડે છે પણ જે હું વાત કરી લઉં ના કેમ કે સ્કૂલમાં વાત કરે કરીએ છ છે પછી ફ્રેન્ડો ફ્રેન્ડ સર્કલ છે એમના બી વાત કરે છે પછી એ બધા વાત કરએ તો તો હા યાર એક કોમન સેન્સ હા કે આ રીતે વાત કરે છે તો એટલે ભાઈ આવડે છે તો એટલે મમ્મી ન સા સ્ાપવા માટે હા કોઈ ના કોઈના સાથે ભાઈ એક દિવસમાં બે યા ત્રણ વાર એટલું હું મને ઇન્ટરેસ્ટ નથી આ બધામાં પર કેમ કે આ જોઈન્ટ છે હવે ચાલે છે તો ચાલવા દઉ ને કેમ કે રિજેક્ટ શું થાવું પાછળથી તો
હા એ વાત છે
હા એટલે એટલે કરું છું નકતો મેં હાલ
મારું ફર્સ્ટ ટાઈમ છે
અચ્છા ફર્સ્ટ તો ટાસ્ક એક કમ્પ્લીટ થયયો કે હ બીજો નંબરથી કરો છો કે
અહિયાં થી છે બીજા અહિયાંથી સ્ટાર્ટ જ અત્યારથી કર્યું છે આજથી
આ પહેલો નંબર છે કે બીજો નંબર થી કરો છો હાલ
પેલો જ નંબર છે
અચ્છા પહેલો જ નંબર છે સારો કેટલા ટાસ્ક પૂરા થયા તમારા
પાંચેક જેટલા થી હશે ગણી ને
અચ્છા તો તો મારાથી તો વધારે મારા થયા હે
એટલે પાંચેક કોલ થયા હશે એમ
અચ્છા ના ના તમારા થી વધારે મુું થઈ મારા થયા એ
અા મેં તો આજે સ્ટાર્ટ કર્યું છે આજે કેલા
આજે જ સ્ટાર્ટ કર્યો છે ઓકે
હમ
ના મારા તો હાલ તો આઠ હા બસ આઠના સુધી જ શું હાલતો
બરાબર છે આજે જાણ કર ના ક્યાં
ટાસ્ક તો ખતમ થઈ ગયો
બરાબર છે આજ ત આઠ કર નાખ
શું શું
આજે આઠ આઠ આઠ કોલ કરી લીધે
ના ના પા દિવસમાં પાંચ કાલે કર્યા હતા કાલે બે બે કાલે બે ઇંચ ત્રણ ઇંચ થયા હતા હ આ આજે ચાલુ આ તો કર્યો છે કોલ તો કે આજ ફ્રી છું આજે એટલો કામ નથી અને પીડીએફ આ બધી બનાવી બી નથી હાલ તો અકાઉન્ટ્સમાં એટલે આજે તો ફ્રી છું
બરાબર છે
હમ બીજું ક શું પસંદ છે તમને તમારા મતલબ તમારા ક્વૉલિટી
હમ ક્વલિટી બોલે તો હ પેલા તમે કયો ને તમે પેલા કયો પછી હું કોણ તો મને મજા આવે
કેમકે દસ મિનટ ખતમ થઇ જાય યાર
હ અરે ખત હા હમણાં ખતમ થઇ જશે ખબર ના રે એટલો ટાઈમ ક્યાં જતો રહ્યો એ રીતે
વાત કરીએ તો ખબર નથી પડતી હવે
એ જ ને
પહેલા પહેલા પહેલા પહેલા કોલમાં લાગ્યો મને કે કેવી રીતે વાત કરું કેવી રીતે વાત કરું ના બીજા બોલવા નહી લાગતું કેમ કે બે ત્રણ વખત વોટ્સપ પર વોટ્સઅપ પર બી વાત કરી છે કોલ બી લગાવ્યો છે એટલે આમને લાગતું પર મારી ક્વલિટી તો નહી હું નહી કહેતી તો પેલા તમે કહો
એક તો તમે કહ તો મજા આવેમ મને તે
મારી ક્વલિટી તો તમે સાંભળજો તો તમે શોખ થશો આ છોકરી ત્રીજે કે સુૂદ છે હે હ
હા બોલો બોલ
મને મા મા મારા અંદર ક્વલિટી બ બતાવને કે આઈ લવ સિંગિંગ
હમ
હલો
બરાબર છે
હા સિંગિંગ સિંગિંગ તો વન ઓફ ધ પાર્ટ ઓફ માય લાઈફ ભાઈ મારી મારી ક્વોલિટી જ સિંગિંગ છે મને લોકો જાણે છે ને તો લતા લતાજી માટે જાણે છે કે છે કે આ સંજના નથી પણ લતાજી છે
બરાબર છે
હમ અને તમારી
મારી તો શોખ થઈ જશો તમે એવી જનરલી બહ ઓછાની હોય છે
મંદિરે એ મંદિરે જોવાનું દર્શન કરવાના શાંતિ થી બેસવાનું સેવા કરવાની ટાઈમ મળે ને ત્યારે આવું કરવાનું
ઓકે ને સારું છે શાપ બસ
હમ
સારું છે આ ક્વલિટી સારી છે તમારી
હમ
આ સેમ ક્વૉલિટી મારા પપ્પાના અંદર
બરાબર છે.
સેમ ક્વોલિટી હા મને બી ગમે છે ભાઈ ઇસ્કોન ટેમ્પલ જવાનું કાનાજી કાનાજી સામને બેવાનું કરવાની રાધા મૈયા સાથેવાનું આ બધીલે હા ભાઈ કોઈની સેવા કરવાની કોઈ બી ગરીબ હોય એમને ખાવા માટે હા જાઉં છું હર સોમવારે ભાઈ શિવ મંદિરે જાઉં કેમ કે મારો વ્રત હોય છે એટલે કોઈના ના કુછ ના કુછ બીના પ્યાજ અને લસણ વગર કોઈને કુછ બી ખાવા માટે આપી દઉં.
હા.
કરવાનું આ બધું કેમ કે ખબર નહી આપણને કોના મુખથી મળે છે આપણને. ભગવાન ક્યાંથી આપે છે ખબર નહી આપણને.
એટલે આ પરથી થાય એટલ આવું બધું કરતું રહેવું તો આપણું જીવન છે ને. એ તઇ આમ લાગે.
કે કેમ કે ખબર નહિ આપણને કેટલા પાપ કર્યા છે જીવનમાં.
હમ આવું કઈક કરશો ન તો સારું પડશે બાકી
પ્રેમાનંદજી કહે છે. કી તમે અગર જીવનમાં પાપ કર્યા જેટલા પાપ કર્યા છે ને એટલા પુણ્ય બી કરો. કેમ કે તમારો પાણીનો ઘડો પાપનો ઘડો તો ભરી જશે. પણ જો પુણ્ય નો ઘડો ના ભરશે તો